હલો
જય શ્રી કૃષ્ણ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
બસ હું પણ મજામાં આવ
બીજું શું ચાલે છે
બસ કઈ ની હવે આ થોડું બસ કામ કરીને થોડું વોક કર્યું અ એટલે જમ્યા પછી થોડો વોક થાય જાય તો આમ
હા એ તો હા એ તો સારી આદત છે એમ પણ વોકિંગને ચાલવું તો એ તો ખુબ જ જરૂરી છે હેલ્થ માટે તો
બિલકુલ અને આ જો આજકાલ નો સમય કેવો પ્રદુષ ષણ ભર્યો થઈ રહ્યો છે આજે આજકાલ કેટલી એક ગંભીર સમસ્યા થઈ ગઈ છે પ્રદૂષણ એટલે આપણે આપણે થોડું સ્વાસ્થ જાળવવા માટે આપણે પણ કેટલા બધા પ્રયત્નો કરવા જોઈ એ અને પ્રદુષણ આપણા આસપાસ જોઈએ તો પર્યાવરણમાં કેટલો બદલાવ આવી ગયો છે પે પેલા કેવી રીતે સમયસર વરસાદ થતો હતો અ બધું બધા જે રેતુઓ છે એનું પણ હવે તો અ બદલ બદલાવ થઈ ગયો છે સમયથી પહેલા અને સમય જ્યારે જે સમયની રી હોય છે એ રીતુ એ સમયથી પણ આગળ પાછળ બદલાવ થઈ જાય છે એનો પણ આપણા જીવન પર અસર પડે છે તો એ બધું પ્રદૂષણના કારણે જ થઈ રહ્યું છે
હા એ તો છે જ પ્રદુષણ તો મતલબ મેન વધવાનું કારણ શું કે આ કારણ કે છે ને વસ્તી મતલબ પોપ્યુલેશન આટલું બધું વધી ગયું છે અ જનસંખ્યા કેટલી વધી રહી છે એના કારણે વાહનોનું પણ કેટલું બધું ચલન વધી ગયું છે મોંઘવારી પણ આટલી વધી ગઈ છે
તો મતલબ આવા કેટલા બધા કારણ છે તો એ બધું આ બધું પોપ્યુલેશનને કારણે જ છે હમણાં તો
બિલકુલ કેટલા બધા એ જે કે જેવી રીતે વધારે પડતી વ વસ્તી વધવાના કારણે હવા પ્રદુષણ પાણી પ્રદુષણ જમીન પ્રદુ ષણ અને સમગ્ર પ્રકૃતિ નું નુકસાન થઈ રહ્યું છે આજના સમયમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા બની ગઈ છે કે જેના નિવારણ માટે બ બધાને સમાજના બધા નાગરિકોને મલીને પછી પ્રયાસ કરે તો આપણે પ્રદૂષણ ઉપર થોડું કાબુ લાવી શકીએ આપણી જે વ્યવસ્થા છે એમાં બ બદલાવ લાવવા માટે માત્ર સરકાર જ યોજના બનાવે એ યોજનાનો ઘ તર કરે એજ કાફી નથી પણ બધા લોકોને પણ બધા નાગરિક પણ એવી રીતે જ જો પ્રયાસ કરે તો જ આ મતલબ સારું બની શકે છે
હા એ તો તમે બરાબર છો કારણ કે જો આજના સમયમાં છે ને વિશ્વમાં ઘણા દેશો એવા છે કે વધતી મતલબ વસ્તીને કારણે છે ને એ લોકો સમસ્યા સામનો કરી શકતા નથી આમ ભારતમાં છે ને હવે વિશ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવે તે દેશોમાં તો મતલબ ભારત જ છે કે સૌથી વધારે વસ્તી આમ ભારતમાં છે. તો તેને કારણે છે ને આજ કલ આવે છે ને મોંઘવારી અ પણ કેટલી વધી ગઈ છે પો તાની જરૂરિયાતો પણ પૂરી પાડી શક નથી અ રહેેવા માટે ઘર પણ એ લોકો ને મળતા નથી. ને એવું બધી કેટલી બધી સમસ્યાઓનો એ લોકોએ સામનો કરવો પડે છે.
કારણ કે એનું એક જ કારણ છે કે વસ્તી વ ધારો વધારાને કારણે
હ
એજ અ એટલે તો આ વસ્તી વધારાને કારણે એટલી બધી સમસ્યાઓ ઉભી થઈ રહી છે ને કે મા લોકોને બધાને રેવા માટે ઘર પણ નથી મળતા છે. આટલી બધી મોંઘવારી પણ પણ વધી ગઈ છે.
બિલકુલ સાચું કહો છો અને જો આપડે પ્રકૃતિનું રક્ષણ કરીશું ને તો આપડે ભવિષ્યનું રક્ષણ થશે. એટલા માટે આપડને અ કેટલા બધા ક પગલા ભરવા જોઈએ જેમ કે તમે કહો છો કે જન સંખ્યા વૃદ્ધિ. જનસંખ્યા વૃદ્ધિના કારણે આપણા દેશમાં કેટલા દેશ ઝડપથી મતલબ અ દુનિયાના લોકોમાં અ સંખ્યાની ઝડપ વધી રહી છે. પરંતુ આપડે પ્રગતિ તિન એટલી ઝડપથી નથી કરી શકતા કારણ કે એ વધારે જનસંખ્યા ખ્યા વધવાને કારણે આપડે એ લોકોનું ખોરાક, પાણી, રહેઠાણ, શિક શિક્ષણ, રોજગાર આ બધી જરૂ જરૂરિયાતોમાં પણ વધારો થાય છે. અને આપડે સમયસર પૂરી કરવામાં કે એટલી બધી મુશ્કેલાત થઈ રહી છે. તો એના કારણે પણ અમ લોકોને અ જાત જાતની સમસ્યાઓનો સામનો બી કરવો પડે છે. પ્રદૂષણની સાથે-સાથે બેરોજગારી, ગરીબી અ ટ્રાફિક પ્રદૂષણ કુદરતી સંસાધનોનો ભાવ અભાવ અને કેટલા શહેરોમાં
હા એ તો તમે પેપર આતો તમે બરાબર છે કારણ કે છે વસ્તી વધતી અ મતલબ વધે વધે છે તેમ તેમ જેમ અ બેરોજગારી પણ ની સમસ્યા પણ ઉભી થાય છે. જયારે કામ શોધવા માટે લોકો અ જ શોધે છે. ત્યારે એ લોકોને મતલબ એ લોકો માટે કા રોજગાર પણ મળતા નથી. અ એને કારણે છે ને ગરીબી, સામાજિક અસંતોષને એ બધી સમસ્યાઓ પણ ઉભી થાય છે.
બિલકુલ આજ મનુષ્ય માત્ર છે. ને એ શુદ્ધ હવા પા પાણી પ્રાપ્ત કરવા માટે પ્રકૃતિની નજીક જવા માટે અ કેટલી બધી પૈસો પણ ખર્ચ કરવા તૈયાર છે. પણ તો પણ આ આપડને પ્રકૃતિ એવી રી આપવા માટે તૈયાર નથી જો આપ પ્ર પ્રકૃતિનું વિનાશ કરીશું તો આપડુ જ ભવિષ્ય કાલે અ મુશ કેલાતમાં પડવાનું છે. તો આજથી જ આપડને એના માટે અ સારા પગલા ભરવા જોઈએ. જેનાથી આપણે આપડે પ પ્રકૃતિનું રક્ષણ કરી શકીએ.
હા એ તો તમે બરાબર કેવું છુ. કારણ કે જો પર્યાવરણમાં મતલબ આપડે મતલબ એ એ બધું વસ્તી વધારાને કારણે અગર જો આપણે ધ્યાન રાખીશું તો શું જમીન પાણી અને ઉર્જાની જરૂરિયાતો ઉભી થાય છે. જંગલોમાં પણ શું આ બધું પ્રદૂષણ જેવી રીતે હવે ઝાડો કપાય છે. કુદરતી અ એ બધા સંસાધનો અતિશય આવી રીતે પર્યાવરણ ને નુકસાન પહોંચાડે છે. તો તે પણ મા મતલબ અ માનવ વસ્તીનો પણ એ જ અ મહત્વ ત્વપૂર્ણ એમાં એ લોકોનો ભાગ હોય છે.
બિલકુલ સાચું કહો છો તમે. એકદમ સાચી વાત કરો છો. કે અ આપડે તો હું તો આવું જ કહ છું કે સામાન્ય મા માણસોની જે જવાબદારી છે એ પણ ઓછી નથી કે એ લોકોને પણ અ વાયુ પ્રદુષણ જલ પ્રદૂષણ પછી ધ્વનિ પ્રદૂષણ આ બધી જે પ્રદુષણ છે એ પ્રદુષણ પર કાબુ લાવવા માટે જે પણ સારા જરૂરિયાતના પગલા છે એ ભર જરૂરી છે જો એ લોકો એ પોતાના એમાં બદલાવ પણ લાવશે તો જરૂરથી આપણે પ્રદુષણથી અ આપણો પીછો છોડાઈ શકીએ છીએ તો એના માટે બધાને એક પ્રમાણથી બધામાં આવી ટેવ હોવી જોઈએ કે કોઈ પણ પાણી નો દુરુપયોગ કરે નહીં કે કચરા કેમિકલ વાળું ગંદુ પાણી છે એ આપણેે અ એમાં ન છોડીએ કેમિકલ અને કચરા વાળું જે પાણી છે એ આપણે તળાવો કે નદીઓની નદીઓને દૂષિત કરવાથી બચાવીએ અ પછી ધ્વનિ પ્રદુષણ હોય રહ્યો છે તો વધારે આવાજ કરતા વાહનોનો ઉપયોગ ન કરી અને એના ઉપ કાબુ કેટલી બધી એવી પરિસ્થિતિઓ છે જેના પર માણસ કાબુ કરી શકે છે પણ પરંતુ એની ખોટી ટેવ ના લીધે આટલા બધા અ આટલી બધી પ્રદૂષણોનો આપણને સામનો કરવો પડે છે
હમ એ તો તમે બરાબર કેવો છો
નને બસ આજ બધું છે હવે આટલું બધું જ વસ્તી આજ જનસંખ્યા આટલી વધી રહી છે એ હવે જોને ખર્ચાઓ પણ કેટલા બધા વધી રહ્યા છે અછા છોકરાઓને પણ શાળાઓમાં આ મુકવા માટે કેટલી બધી ફીસ વધી રહી છે ને આટલી બધી મોંઘવારી વધી રહી છે ને કે બાળકોને કેવી રીતે આવી રીતે શિક્ષણ મતલબ પૂરતું શિક્ષણ આપઈ અપાવીએ આપણે એટલી બધી મોંઘવારી વધી રહી છે
બિલકુલ સાચું કહો છો તમે આજ કલ અ મોંઘવારી હા એ બધું હા પ્રદુષણ ના પ્રદુષણ હું તો એવું કું છું કે અ બધી સમસ્યાનું એવું છે કે જારે મનુષ્ય પાસે સંન સાધન ઓછા હતા ત્યારે પણ તો એ એનું જીવન જીવી જ રહ્યો હતો પણ જેટલી ને જેટલી સુવિધાઓ મળી છે એટલી સુવિધા ના લીધે એટલી બધી અ આપણને અ આજે નડે પણ છે એટલી સુવિધાઓ
હા એ તો છે જ હવે જો ને હ અગર જો મતલબ અ સરકાર દ્વારા અગર જો એ બધા મતલબ આવી રીતે અ ગરીબ લોકો ને આવા જેવા બિનજરૂરી મતલબ એવા પરિવારો હોય તો એ લોકો ને પણ શું આવી રીતે આરોગ્ય સેવા અને કેવી બધી અલગ અલગ પ્રકારની આમ એ લોકોની જે બી જરૂરિયાત મુજબ અગર જો સેવા આપવામાં આવે તો તે આપણા મતલબ આપણા માટે સમાજના સહકાર ની ખુબ જ આવી રીતે જરૂરિયાત છે તો તે સરકારે આવા પગલા લેવા જોઈએ
બિલકુલ અ સરકારના પ્રયત્ન સાથે સાથે સામાન્ય લોકોની પણ જવાબદારી હોય છે કે એમને પણ અ આપણા ઘરમાં સ્વચ્છતા રાખવી પર્યાવરણની કાળજી લેવી વી પ્રદૂષણ રોકવા માટે પ્રયત્નો કરવા પોતાની જે ટેવો છે જે કેટલા બધા વાહનો થી આપડે ધુમાડો થાય છે એટલા બધા પ્રદૂષણ થાય છે તો આ પ્રદુષણને કાબુમાં લાવવા માટે જે સામાન્ય લોકોની જવાબદારી છે એ પણ પૂરી પાડવી જોઈએ અને પર્યાવરણ ની કાળજી લેવા માટે એમને એક નાના મોટા અ પોતાનામાં જે ફેરફાર કરી શકે એ જરૂરથી કરવા જોઈએ તો જ આગળ જઈને મોટા બદલાવ થઈ શકે છે એટલે અંતમાં તો હું એટલું જ કહીશ કે પ્રકૃતિનું રક્ષણ એટલે આપણા ભવિષ્ય નું રક્ષણ
હા એ તો તમે બરાબર કેયો છો કઈ ની ચાલો મળીએ આપણે પાછા હો